અ એકદમ મજામાં તમે કેમ છો? હમણાં જોવાની હમણાં હાલમાં હાલમાં જોઓ ને તમે એટલું બધું પોલ્યુશન વધી રહ્યું છે હમણાં ગાડીઓ એટલી બધી આપણા હા, શહેરમાં વધી રહી છે અને લોકો દર વખતે મહિને મહિને કેટલી નવી નવી ગાડીઓ લોકો પોતાના વ્યવસાય માટે કે પછી, પોતાના રોજગાર માટે લઈ રહ્યા છે અને કેટલાક લોકો લોકો નવા નવા, સાધનો વસાવી રહ્યા છે જેથી કરીને નવી નવી ફેક્ટરીઓ પણ ઉત્પન્ન થઈ રહી છે જે જેથી કરીને પ્રદુષણ એટલું વધી રહ્યું છે કે હાલમાં જો ના જે જોએ તો દિલ્હી માં તો હમણા શ્વાસ લેવાનું પણ એટલું મુશ્કેલ થઈ ગયું છે કે ત્યાં તો શ્વાસ ન લઈએ ને તો પણ સારું એવું કહી શકાય કારણ કે ત્યાં સાસ લઈએ તો પણ આપણા શરીર માં ફક્ત પોલ્યુશન ઘૂસાઈ રહ્યું છે એથી કરીને આપણું સ્વાસ્થ પણ બગડી રહ્યું છે એટલે અ એટલી બધી ફેક્ટરીઓને કારણે જે ધુમાળાઓ નીકળે છે આપણા શ્વાસો દ્વારા. આપણા, ફેફસઓમાં જ હોય છે ને ત્યાં આપણા માટે ખુબ જ નુકસાનકારક પણ થઈ રહ્યું છે અને, આપણે જ્યાં ટ્રાફિક વખતે આપણે જે ઉગડી રહ્યા છીએ. અને ત્યાંનું ટ્રાફિક પણ આપણને ઘણી બધી, ઈજાગ્રસ્તો પણ કરી શકે છે તમારું શું કેવું છે એ વાતમાં.
તો તમારી વાત સાચી છે કે, આપણે એવું જ કરવું જોઈએ કે આપણે પ્રદુષણ નું પ્રમાણ ઘટાડવું જો અમારા આજુબાજુના વિસ્તારમાં પણ, કચરાનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે, અને જેના કારણે અને આપણે ખુબ જ જરૂરી છે કે આપણે, કચરાનું પ્રમાણ ઘટાડવુ છે અને અમુક જણા જેમ કે અમુક જણા અમારા ગામમાં પણ છે તેઓ ગમે ત્યાં કચરો નાખી દે છે, અને તેમનું નામ પણ મુલ્લાસિ કે, એવું છે કે તેઓ ગણી મતા કચરો અન્ય વિસ્તારમાં નાખી દે છે પડીકા ખાઈને, અને અને અને બીજાને નુકસાન વધારે કરે છે, અને તે ખૂબ જરૂરી છે કે આપણે એ તે ખાવામાં કે અન્ય વિસ્તારમાં ખા હમ તેઓ ખાવાનું ગમે તેવું ખાય છે, અને જેના લીધે મગજમારી પણ ખુબ જ વધી જાય છે એ લોકો ની અને નાના પોયરા હોય છે તે ઓ પડીકા ખાઈને ગમે તા નાખી દે અને તેઓને બુદ્ધિ હોવી રહી અને તે તેના લીધે એજ ખાવાનું ખાવું એ ખુબ જ જરૂરી છે ચાલ.
હા તે તમે કીધું તે પમાણે કે તમે કીધું તે પમાણે આ રોહન છે ને એક એકદમ ખ ખતરનાક છે જે અહીં ગમે ત્યાં ખાવાનું ખાય છે પરંતુ કચરો ગમે ત્યાં નાખતો નથી ગમે ત્યાં નાખીને જાય છે હમણાં હાલમાં તમે જોઓ ને એક એમણે વેફર ખાધું હતું. પરંતુ તે તેમણે ડસ્ટબિનમાં વેફરના કચરાઓ નાખ્યા નથી પરંતુ અહી રસ્તા પર જ નાખી ગયો છે. જેથી કરીને હમણાં કેટલું બધું પોલ્યુશન ફેલાઈ રહ્યું છે તે રોહન સમજતો નથી અને તેમને કચરો ગમે ત્યાં જ નાખ્યા કરે છે એવો એ રોહોને કરવો જોઈએ નહી પરંતુ આપણે કચરો કચરા પેટીમાં જ નાખવાો જોઈએ જેથી કરીને સ્વચ્છતા અને સ્વચ્છતા ફેલાય આગળ રસ્તા પર કચરો નાખવા થી તે ત્યાં જ પડી રહે છે. તે કોઈ પણ યુઝ કરતો નથી જેથી કરીને પોલ્યુશન એટલું બધું વધી રહ્યું છે કે હાલ એમાં તો તમે જુઓ ને તો દિલ્હીમાં તો એટલું બધું પ્રદુષણ બધી જગ્યાએ એટલું બધું પ્રદુષણ પણ ફેલાઈ રહ્યું છે જેના કારણે આપણે જે ની સ્વચ્છતા રાખીએ એટલું આપણે સ્વસ્થ માટે સારુ ચોખ્ખું રહેશે અને આપણે બીમાર પણ ઓછા પડીશું જેથી કરીને આપણને એટલી બધી પાછળ તે જાતા કોઈ આપણને ફેફસાઓને લખ તે કે ક કાર્યવાહી તમારે અંદર આવી નતી તમે શું કેવો છો.
એ એક વ્યક્તિ છે તે સાયકલ લઈને ફરિયાદ કરે છે અને ગમે ત તે નાને તેથી જ ના નેવું ખાય છે અને જેના લીધે તે તેઓ ગમે ત્યાં થૂક તે છે કચરો નાખે છે આજુબાજુ નાખે છે. અને તે નાનું પોઈનું જ છે પણ તે છ્ઠા સાતમાં કદાચ ભણટો હ એવું લાગે અને તે વિમલ ખાય ગુટકાા ખાય અને નાને તેથી જ તેઓ આ તેના લીધે તેઓ ગમે ત્યાં કચરો ફેલે છે અને તેઓને જીવી પણ બુદ્ધિ નથી એટલે અમે પણ સમજાયું પેલા કે તું આવું ન ખા અને જેના લીધે તારી જિંદગી બરબાદ ન થાય એક ખુબ જ જરૂરી છે કે આપણે એવા એવા લોકોને આપણે સુધારવા જોઈએ. ખુબ જ
બસ કે એવા બધા રોહણ જેવા વ્યક્તિઓને આપણે સુધારવુ જોઈએ કે જેથી કરીને તે તે નન્હી ઉમરે તેમણે આટલા બધા વ્યવસનો કર્યા છે તે આપણે કરવું જોઈએ ને, એટલા બધા વ્યવસન એમના માટે સારું ના કહેવાય એ એટલે નાલ્હો છેકે હજુ ફક્ત સોળ કે સત્તર વર્ષનો પણ નથી થયો, ફક્ત તે અતયાર કે બાર પ્રસ્થાન છે. જેથી કરીને એમણે એટલા સારા વ્યવસાય કરવાનો છે, સિગરેટ ન પીવું જોઈએ, ગુટકા ન ખાવા જેથી કરીને હજુ તો એટલો નાનો છે કે તેમના વ્યવસાયમાં તેમને ત બી કો પડી શકે છે પરંતુ તે વાતને સમજ તો નથી અને એવી બધી વ્યવસાયમાં આગળ વધી રહ્યો છે રોહન એ વાત ને સમજી નથી રહ્યો કે તે આજે ફક્ત બ અગયાર થી બાર વર્ષનો છે તેમના આગળના આગળ જતા તેમને એ ઘણી બધી નડી શકે છે. તો તે એટલો નાદાન છે કે એવી બધી વાતો કોઈની માનતો નથી અમે પણ ઘણું બધું સમજાવીએ છીએ તે ને પણ સમજતો નથી અમારી વાતને સિરિયસલી લેતો નથી જે તે જેથી જેથી કરીને તે એટલો નાદાન હુઈ ગયો છે અને એ વાતને સમજતો જ નથી કે એમને એવું ન કરવું છે અને તમે તે ગુટખાઓ અને વ્યવસથાયો કર્યા કરે છે તે પાનના લારઓ પર નો સમય ગાળે છે અને સ્કૂલ થી છૂટી ને તેઓ સિગરેટ પીવાને એવો જાય છે એ વાત ને સમજવું જોઈએ કે તેમણે સિગરેટને એવું ન પીવું જોઈએ અને માવું ન ખાવ જોઈએ જેથી કરીને તેમની ઘણી બધી સમસ્યાઓને આગળ જાયએ
હા તમારી વાત સાચી છે કે આપણે પ્રદુષણ ન ફેલાવ જેના લીધે આપને અ સારો પણ ના લાગે અને આપણે ઘણા બન્ધા લોકો અવાજ નું ફાયરિંગ કરે છે જેમ કે અમુક જણા બુલેટ લઈને પેલા આર્યા લોકો તેઓ બુલેટ ને ગમે ત્યાં રખડે છે અને ત્યાં ધ્વનિ પ્રદુષણ કરે છે અને જેના લીધે એ જગા જગા પેટ્રોલ ને એવા ખુબ જ વારે છે, એટલે આપડે જોવું જોઈએ કે આપડણે એવું ન કરવું જોઈએ, એટલે વા વાપરવા જોઇએ પણ મીડિયમ પ્રમાણમાં વાપરવા જોઈએ, અને તેને નું પ્રદુષણ પણ ફેલાય છે, જેમકે જગા જગા ગ ફેક્ટરી પણ છે, અને જેના લીધે એ બેન અને જે ખુબ જ સારી વાત છે, અને જેના લીધે અન્ય માહિતી પણ ખૂબ કેવામાં આવે છે. અને તેના લીધે એ ખુબ જરૂરી છે, અને તે હ અન્ય પ્રકારના હા માહિતી પણ ખુબ મેનવામાં આવે છે, અને તે
તમારી વાત એકદમ બરાબર છે કે એવું કરવું જોઈએ ઘણી બધી માહિતીઓ આવી બધી આવી ગઈ છે કે જેમના કારણે આપણે પ્રદુષણ કેવી રીતે અટકાવી શકીએ તેને માટે આપણને ઘણી બધી માહિતી પણ મળી રહે છે, અને એવા બાધા ઘણા બધા કર્મચારીઓ ઓ છે જો આપણને પ્રદુષણ ફેલાવતા જોઈશે તો આપણને દંડ પણ ફટકારવામાં આવેશે, સરકાર હવે એને આગળ ખુબ કાર્યવાહી કરીદે છે, કારણ કે આપણે ઘણું બધું પ્રદુષણ ફેલાઈ રહ્યું છે, જેથી કરીને ઘણું બધું એવું પ્રદૂષણને અટકાવવા માટે સરકારશ્રી ઓ હમણાં કેટલાક પ્રદુષણ ફે તઓને ભંધ કરી રહી છે કારણકે તે એટલો બધો, એ એટલા બધા પ્રદુષણ ફેલાઈ રહી છે જેના કારણે નદીઓ તળાવોમાં જે પાણી નાખવામાં આવે છે, તે એટલું પ્રદુષણ વાળું થઈ ગયું છે, જેને પીવાથી એટલા લોક પણ હમણાં મૃત્યુ પામ્યા છે, અને કેટલા લોકો કો આઈસીયુ ના હોસ્પિટલમાં બેસ્યા છે, જેથી કરીને તેમને સ્વાસ્થ્યમાં એટલો ખરાબી ઉત્પન થઈ છેકે જેથી કરીને તેમના ફેવસાઓ થી માંડીને આખ કામ કેટલા બધા ખરાબ થઈ ગયા છે તે હવે સાંભળી શક તા નથી, જોઈ શકતા નથી, જેથી કરીને સરકારે એ બધી ક કંપનીઓને બંધ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે તો તમે આગળમાં વાતમાં કઈ. જાણવા માંગો છો કે શું કેવા માંગો છો તમે જ જણાવજો મ.
ન.
હ તમારી વાત એકદમ સાચી છે કે એવું બધું ન કરું. કુ જોઈએ, કે જેથી કરીને એ બધી સમસ્યાઓને અંગે જાણી શકાય પરંત તો સરકારશ્રીઓને માન્ય તારજો સાર એવું બધું કોઈ પણ વ્યક્તિઓ માનતા નથી પરંતુ આપણે એ બધી ફે તોઓને બંધ કરાવવું છે ઠીક કરીને આપણા અંગે પાણીઓની સમસ્યા અને સમસ્યાઓ ઓછી થઈ છે, એવું અ તિ વ્ટવૉ અને આપણા જીવન માટે ખુબ જ અનિવાર્ય છે, કારણ કે આપણે જેટલું પ્રદુષણ ફેલાવીએ છીએ એટલું આપડજ માટે હાનિકારક છે, એ વાક્યો માનતા નથી પરંતુ ગમે તેમ કચરો નાખી જાય છે, અને પાણીઓમાં નાખી જાય છે, જેથી કરીને આપણે એવું ના કરવું જોઈએ અને એટલી બધી સમસ્યાઓ અંગે આગળ ચાલતા અને આગળ માં એ બહુ અવાજ આવે થી કરીને આપણને ઘણી બધ સમસ્યાઓ પણ ઉત્પન થઈ ગઈ છે આપણે હાલમાં એવું બધું કશું કરવું ન જોઈએ અને આપણે આગળ પણ એવું જ આ કાર્ય કરતા રહેવું જોઈએ કે જેથી કરીને પ્રદુષણ મુક મુત થાય તમે શું કે
હા તમારી વાત સાચી છે કે આપડ પ્રદુષણ ફેલાવ જોએને અમુક લોકો આીમાર. ખાઈનેવા ગમે ત્યાં થૂકી જાય છે માવો ખાઈ નેવા તળાવ ને કિનારે નેવા. ટૂકી જાય છે ખૂબ જ ખૂબ જ. પડે છે અને તે એવું ખાવું જોઈએ નહી અને તે ખુબ જ જરૂરી છે. વિમર કે અને જ. પ્રદષણ પ્રમાણ પ્રદૂષણ ન પ્રમાણ ઘટાડવું જોઈ અને તે ખૂબ જ જરૂરી. જેના લીધ આપણે પ્રદુષણ કે અન્ય પ્રદુષણ ફેલાયું છે નહી. એ આપણે પ્રલ્યુશન ફેલાવશું આપણે જગ્યા જ કચરો. ખાઈએ અને તે ખુબ જ જરૂરી છે જેના લીધે આપણે આ કચરો ખાય. લાજ અને તે ખુબ જરૂરી છે.
તમારી વાત એકદમ બરાબર છે કે આપડે ગમે ત્યાં હમણાં જુઓ ને હાલ. આપણા રોહન ભાઈ. ફર ખાઈને ગમે ત્યાં કચરો નાખી દીધો છે તે ગલત વાત છે પણ તે એ વાતને સમજત જ નથી તે. ગમે્યા રાખ જાય છે એવું કરવાથી તેઓ પ્રદુષણ ફેલાઈ રહ્યા છે. ઘણી બધી એવી નાની મોટી ઈચ્છાઓ પણ તેમને થઈ શકે છે પછી. પાછળ હતા કારણ કે એવો કચરો છે કે તે તેમનાથી દસ થી પંદર. દર વર્ષમાં પણ તે પૂરી તર નષ્ટ થતું નથી જેથી કરીને તે કચરો એવા જગ્યા પડી રહે છે. અને તે પ્રદુષણ ફેલાવતું રહે છે આપણે એવા બધા કચરો ન ફેલાવો જોઈએ અને એવી ફેક્ટરીઓને જે. આપણા સારા તળાવમાં ગંદુ પાણીઓ નાખી રહી છે તેવા તળાવોને આપણે. સુરક્ષિત રાખવા માટે આપણે તેવી ફેક્ટરીઓને પાણી ગમે ત્યાં ન નાખે તે અંગે. ચેતાવણી આપવી જોઈએ અને સરકારશ્રીઓને નિવેદન કરવું જોઈએ કે એવી બધી ફેક્ટરી. પાછળ જતા જે વધારે પૂતા ધુમાડાઓમાં આપણા અહંયા. હવા છોડે છે તેને આપણે બંધ કરી આપણે તેમને પ્રતિબંધ મૂકી આપ. આપણે અહીંયાથી બંધ કરી દેવી જોઈએ પરંતુ સરકાર એવું કઈ કરતી નથી અને આપણા. પાછળ દબાણ આપે છે કે આપણે પણ એમના ખિલાપ અવાજ ન ઉઠાવીએ. થી કરીને તેમને મોટા મોટા લોકો. લોકોનો સપોટ હોવાથી તેઓ એવું કરતી નથી કે જેથી તેઓ બંધ ન થાય અને તેમના પૈસા. મળતા હોય તમે શું કેવું છો.
હા અમારે ત્યાં પણ ઘણા લોકો છે જે વિમલ ખાઈને જગા જગા પર ઢૂકે છે.
ટાઈમ
એ એથી અહીંયા એ અને તે ખુબ જ જરૂરી છે કે તેઓને રો કાને કે તે તે એ લોકોને રોકવા જોઈએ તળાવ પર અમારે અહી આટલા આટલું સારું તળાવ પણ એ લોકો વિમલ ખાઈ ને વિમલ ખાઈ ને થૂકે છે અને ગા જગા કચરો થૂકે છે અને હા એક જેનીસ કનને પણ અને તેવા વિમલ. ખાય થૂકતા હશે એવું લાગે પણ એ. ચાલો આપડે અન્ય પ્રકારના કચરા વિશે પણ વાત કરીશું.
તો મારી વાત એકદમ બરાબર છે કે એવું ખટું ન કરવું જોઈએ કે જે. કરીને તેમને એ બધી તકલીફો પડી શકે પરંતુ તે વાતને સમજતા નથી અને આગળ પણ એ. કાર્યો કર્યા કરે છે આપણે એવી બધી પ્રદુષણ ફેલાવનારી. કંપનીઓ છે પછી હમણાં એટલી બધી ગાડીઓમાં જે ટ્રાફિક વધી ગયું છે તેના લીધે પ્રદુષણ. ગમે તે હવામાં વાતચીતને ધરીયે જાયા કરે છે પરંતુ એવું બધું. કરવાથી આપણને ફક્ત જગ્યાએ જ તરવું પડે છે જેથી કરીને આપણે. કરવું જોઈએ. પ્રદુષણ ઓછામાં ઓછું આપણે ફેલાવીએ છીએ તો આપણને ઘણી બધી એવી સમસ્યાઓ થી બચાવ મળી શકે. છે ત. આપને એ બધી જગ્યાએ એવ ન કરવું જોઈએ કે જેથી કરીને આપણે હાલમાં ઘણી બધી. સમસ્યાઓ અંગે એવી બધી નાની મોટી બાબત છે કે જે પ્રદુષણ ફેલાય છે. પરંતુ સરકાર એ બધી બાબતોને અંશાની થી ના ના પાડતી નથી. પરંતુ મોટા લોકો એવા બધી જગ્યાઓથી આગળ આવે છે. અને એવી બધી ટ્રાફિકો છે જ્યામ ઘણું બધું ટ્રાફિક થાય છે. ત્યા ઘણું એવું પ્રદુષણ જોવા મ મળે છે કે આપણને તે એક જગ્યા પર ઘણું બધું ઈખટુ થઈ જાય જેથી કરીને ટ્રાફિક એટલું બધું વધી જાય છે. કે ત્યાં એટલું ટ્રાફિક થાય તેના કારણે લોકો ગાડીઓ પણ બંધ કરતા નથી કે જેથી કરી ને ટ્રા-ટ્રાફિકમાં આપણને એટલો ધુમાડો જોવા મલે છે જેથી કરીને ત્યાં એટલું પ્રદુષણ વધી જાય છે કે ત્યા લોકોને શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થઈ જાય છે, પરંતુ લોકો એવું સમજતા નથી. જેથી કરીને આપણે એવું ન કરવું જોઈએ કે પ્રદુષણ વધારે ફેલે. તો આપડે આગળ જતા એના વિષય પર વધુ વાત કરીશું ચાલો.
હા ચાલો.